હ એકદમ તો શું છે આપનો ટોપિક આજનો.
આજનો ટોપિક ખુબ જ એક રસપ્રદ કહી શકાય કેમ કે અત્યારે. લોકોની જે માથા દીઠ જે આવક છે અને કે લોકો આવક જ વધારે ભાર કહી શકાય કેમ કે અત્યારે માછડી કાવક જોતા એવું લાગે છે કે છે ગરીબ બનતું જાય છે અને જે અમીર વ્યક્તિ છે તે ખુબ જ અમીર બનતો જાય છે અને જે મડલ પણ એવા કાર્ય ના અનુસંધાન ના ભાગરૂપે દરેક વસ્તુ છે તે પોતે અ કોઈ પણ વસ્તુ છે તે મેળવી શકતો નથી એટલે અમુક વસ્તુઓ છે કે જે માત્ર ને માત્ર એક નિમ્ન કક્ષા માટે બનાવેલી છે અને અમુક વસ્તુ છે તે મધ્યમ કક્ષામાં છે અને અમુક એવી વસ્તુ જે મૂકેલી છે, ટેક્સ વગેરા અથવા તો ઊંચા ટેક્સ છે, અથવા તો ઊંચી જે પણ લક્ઝરીઝ લાઈફ કહી શકાય અથવા તો લક્ઝરીઝ જે પણ વસ્તુ છે તે ખુબ જ છી વસ્તુ ઉપર મકવામાં આવી છે કે દરેક વ્યક્તિ છે તે પોતે એક ભારતમાં બેલેન્સ જળવાય રહે એ માટે હ સરકાર છે તે ઘણા બધા એવા ક્રાઈટેરિયા પ્રમાણે છે, ત્યા ટેક્સીસ વસૂલ કરતી હોય છે જેમ કે કોઈ પણ અમીર વ્યક્તિ છે, તો જે પણ એની આવક છે તો ખુબ જ અ કહી શકાય કે ખુબ જ વધારે હોય તો એની પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવા સમય એના પાસેથી ખુબ જ વધારે ટેક્સીસ વસૂલ કરતી હોય છે અને ઘણી બધી વસ્તુ છે તે ને લાભ પણ મળવા પાત્ર નથી એટલે એમના જે પણ બાળકો છે. એમને ઘણી બધી સરકારી યોજનાઓ છે, એમનો લાભ છે તે મળવા પાત્ર નથી એટલે કહી શકાય ભારત દેશ છે, એ ગરીબ ત્યારે ગરીબીઓ પણ કહી શકાય કેમ કે અત્યારે ગરીબી પણ ભારતમાં પણ ખુબ જ વિશાળ પ્રમાણમાં કહી શકાય કેમ કે જયારે પહેલાના સમયની વાત કરે તો પહેલાના સમયમાં ગરીબી હતી પરંતુ લોકો એક સાથેથે રહેતા હતા અને ઉચ નીચનો જે ભાવ હતો. અથવા તો ભેદભાવ હતો, એ ખૂબ જ નહિવત હતો અને ઓછો હતો જેના કારણે ઉચ નીચના ભેદભાવને ઓછા થવાના કારણે ખુબ જ માથાડીટી જે આવક છે, તે ખુબ જ જે સમાનતા જળવાઈ રહેતી હતી. પરંતુ અત્યારના સમયમાં છે, તે દરેક લોકો છે, તે પોતાનું જ વિચારે છે એટલે એના કારણે જેચ નીચનો જે ભેદભાવ છે, એમાં ખૂબ જ વધારે વધારો થયો છે, અને ભેદભાવ પણ ખુબ જ વધી રહ્યો છે, એટલે કહી શકાય કે ગરીબી છે એસરે ધીમે ધીમે મને એવું લાગે છે કે ભવિષ્યમાં પણ ગરીબી ના જે વિષય છે, ખુબ જ આગળ જશે અને વધવા અત્યારે ખુબ જ વધી રહ્યો છે, તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો?
હ હા બરોબર છે, તમે જે આખી વાત કરી તે આખી વાત બરોબર છે. કારણ કે જ્યાં ગરીબી જે છે. એ આવડા મોટો દેશ છે, આપણો ભારત અને એટલી બધી વસ્તી ભારતમાં છે, જેના કારણે ગરીબીમાં ખુબ જ વધારો છે. તો આ જે એક આ ગરીબી છે. જે આ ઓછી માથાદીઠ આવક અને ઓછી રાષ્ટ્રીય આવક જે આપણા દેશની છે. તે એક ખુબ જ મોટો એક મુદ્દો છે, જે હજી સુધી એક પણ સરકાર દ્વારા તેના ઉપર અ કાર્ય તો કરવામાં આવ્યા છે, પણ એટલી હદે સક્સેસ ગયા નથી તો તમે કીધું એ રીતે કે જે અમીર લોકો જે છે. એ ઇન્વેસ્ટમેન્ટ કરી કરી અને વધારે અમીર બને છે, અને જે ગરીબ લોકો છે, એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત જ ન થી કરી શકતા જેના કારણે તે ગરીબ જ રહે છે, તો એક આપે પ્રમાણે જે આખી આપણી ભારતની જે ઈકોનોમી છે, તેમાં જે એક આ ગરીબીનો જે પ્રશ્ન છે, જે મુદ્દો છે, એ ખુબ જ અ ગંભીર મુદ્દો મુદ્દાઓ માંથી એક કહી શકાય કારણ કે અ અને આ ગરીબી અને જે વસ્તી છે, એ એકબીજા સાથે કાઈક ને કાઈક રીતે સંકળાયેલા છે. કારણ કે જો આ જે ઓછી માથાદીઠ આવક હોવાનું એ મુખ્ય કારણ એ પણ છે, કારણ કે માથાદીઠ આવક એટલે શું થાય કે જે આખા દેશની જે રાષ્ટ્રીય આવક છે. એના દ્વારા જે વસ્તીની જે સંખ્યા છે, એના દ્વારા ભાંગવાથી આપણને માથાદીઠ આવકમાં મળે છે, બરોબર તો જે અ રાષ્ટ્રીય આવક ગમે એટલી વધારે હોય પરંતુ જો વસ્તી જેમ મને વધતી જાય તો વસ્તી વધવાના કારણે જે રાષ્ટ્રીય આવક છે. એનો ભાગ નાનો મળવાનો બધાને એટલા માટે જે માથાદીઠ આવક છે. એ કાયદેસર રીતે ઓછી અ દેખાવાની છે, તો જે મારા ખ્યાલથી જે આ ગરીબીનો મુદ્દો છે, તેના સાથે કોર રીતે આ જે ગરીબીનો મુદ્દો અને વસ્તીનો મુદ્દો બંને કોર રીતે સારી રીતે સાથે સંકળાયેલા છે, અને મારું તો એવું માનવું છે, કે જે ગવર્મેન્ટ છે, એમને આ કાઈક એક્શન આ રીતે લેવી જોઈએ કે જેમ કે અ કોઈક મિનિમમ એરિયા અને મેક્સિમમ અ જે ઇન્કમનો જે એરિયા એ નક્કી કરવો જોએ જેમ કે કોઈની આવક છે, ને મંથલી પંદર હજાર થી નીચે કોઈની ના હોવી જોઈએ અને એક લાખ થી વધુ વધુ કોઈની ના હોવી જોએ તો આ રીતે એક ક્રાઈટેરિયા સેટ કરવો જોઈએ કોઈ નાનામાં નાનો વર્કર છે, મજૂર છે. તો એને મિનિમમ આવક વીસ હજાર રૂપિયા હોવી જોઈએ અને કોઈ મોટો કલેક્ટર અધિકારી છે, તો એને આમ ત્રણ લાખ ને ચાર લાખ ને એટલી બધી ઈન્કમના હોવી જોઈએ અને એક લાખ થી કે એક લાખ વીસ હજાર સુધી નુ આવો કોઈ ક્રાઈટેરિયા નક્કી કરવો જોએ. જેના કારણે શું થશે છે, કે બધાની વચ્ચે અ આવક જે છે, અ ઈન્કમ જે પૈસા જે છે, જે મની જે છે. એ બધા વસ વચ્ચે સારી રીતે અ વેચાશે અને અ સારી રીતે એક જે સમાનતાનો ભાવ જે છે. બધા અ પછી થોડાક વર્ષોમાં સમાન થઈ જશે કારણ કે બધાની ઇન્કમ સર ખી છે એટલે બધા અ ધીરે ધીરે સમાન થઈ જાશે અને આ રીતે સમાન તેનો ભાવ આવશે જેના કારણે જ્યાં જાપાન અને ચાઈના જેવા દેશોમાં જેવો ભાઈચારો જોવા મળે છે જેમ લોકો હળી મળીને કામ કરે છે. અને આગળ વધે છે તો એ રીતે ભારત પણ આગળ વધવા લાગશે તો મને એવું લાગે છે કે જે આ એક એક્શન જે છે એ અ ગવર્મેન્ટે આમાં વિચાર વિમર્શ કરવો જોઈએ અને આમાં સુધારા વધારા કરી અને જે આ વસ્તુ જે છે એને અપ્લાય કરવી જોઈએ જેથી ગરીબીમાં ઘટાડો લાવીશ શકાય તો તમારું શું કેવું છે બીજું ગરીબી વિશે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ ગરીબી વિશે ખુબ જ અત્યારે અ કોમ્પિટિશન ખુબ જ ચાલી રહી છે અને એમાં પણ ઘણા બધા એવા પછાત વર્ગ ના જે લોકો છે એ પોતે પોતાની જે રોજગારી મેળવી શક તા જેટલી જરૂરી ખાવા માટે અથવા તો પોતાના રોટી ક પડા મકાન માટે પણ પોતે પૂરતી જે જરૂરિયાત છે પોતાની પૂરી નથી કરી શકતા કેમ કે પોતાને જે પણ કોઈ કામ છે તે મળવા પાત્ર નથી એટલે સરકારે પણ એવી ઘણી બધી યોજના બહાર પાડવી જોઈએ જેના માધ્યમ થી દરેક વ્યક્તિને છે તે સો દિવસની રોજગારી પૂરી પાડી શકે અને પોતાનું જે જીવન છે એ આરામથી ચલાવી શકે કેમ કે અ પોતાનું જો જીવન જ એ વ્યક્તિ નહીં ચલાવી શકે તો ચોક્કસ પણ છે તે વ્યક્તિ છે તે ભાંગી પડશે અને ધીમે ધીમે પછી મૃત્યુ નો જે આંકડો છે ખૂબ જ સખત અને સખત વધવા પાત્ર થશે એટલે દરેક અ સરકારે છે તે આ પ્રકારે આ વિષય પર ખુબજ ઉડાણ પૂર્વક અ પ્રકાશ પાડવો જોઈએ અને દરેક વ્યક્તિએ આ વિષયને ખુબ જ ઊંડાણ પૂર્વક લેવો જોઈએ જેના માધ્યમથી ગરીબીની જે પણ આંકડો છે તો એમાં નોંધપાત્ર દર વર્ષે કઈકને કંઈક થોડો ઘણો ઘટાડો કરવો જોઈએ કે જેના માધ્યમથી દરેક વ્ય એ છે તે પોતે એમાં એ વસ્તુ ઉપર યોગ્ય રીતે કામ કરી શકે અને દરેક વ્યક્તિ પોતાની આવકમાં પણ વધારો કરે એટલે મારું એવું માનવું છે કે હ સરકારે પણ ઘણી બધી ચીજ વસ્તુઓ છે એમાં જે મોંઘવારી વધી રહી છે તો તેની સા સાથે લોકોની આવકમાં પણ વધારો કરવો જોઈએ. જેનાથી દરેક વ્યક્તિની આવક અને જે પણ અ આવકમાંથી થતો જે ખર્ચ છે. તો એ દરેક વસ્તુ જો બેલેન્સમાં રહેશે તો ખુબ જ અ ફાયદાકારક રહેશે. ગરીબી માં પણ નોંધપાત્ર ઘટાડો થશે અને જો એ વસ્તુ બેલેન્સ નહી રાખવામાં આવે તેના માધ્યમથી ફુગાવો જનરેટ થતો હોય છે એટલે એ પ્રકારે કહી શકાય કે અ જે પણ લોકો છે તે પોતાની રોજગા રી મેળવવા માટે તે વસ્તુ ઉપર જયારે ખુબ જ ચોક્ક્સપણે એ વસ્તુ પર ભાર મૂકતા હોય છે એટલે અત્યારે કહી શકાય કે ગરીબી છે એક પ્રકારે લોકોને ક્રુરતા કહી શકાય કેમ કે ગરીબી લોકો ગરીબી ઘરમાં કોઈ પણ વ્યક્ થી છે તો હવે જયારે કોઈ વ્યક્તિ જન્મ લેતો હોય છે કોઈ વ્યક્તિ જન્મ લે છે તો
હા બરોબર છે તો જે તમે જે વાત કરી તે વાત એકદમ બરોબર છે કારણ કે જે આ
તો દરેક વ્યક્તિ આ રીતે એ વસ્તુને આગળ વધારે પ
હા બરોબર છે તો જે તમે કીધું એમ કે જે આ ગરીબી ન આ અવાજ આવે છે મારો. તો જે આ તમે કીધું કે જે ગરીબીનો જે મુદ્દો છે એ અત્યંત ગંભીર બનતો જાય છે એટલા માટે આપડે એના પાછળ કઈક ને કઈક પગલું લેવું જરૂરી છે તો હું તો કહઉ છું કે સરકારે આમાં કઈક ને કઈક મોટા જે પગલાઓ છે એ લેવા જ જોઈએ અને સારી રીતે આમાં કઈક સુધારો વધારો કરવો જોઈએ જેના કારણે ગરીબી ઘટાડી શકાય તો આપણો ટોપિક અહિયાં પૂરો થાય છે આપણે ફરી પાછા નેક્સ્ટ ટોપિક ઉપ ઉપર મળીશું ઓકે.
ચાલો મળીએ હા.